હલો.
હા હા. શું કહો, હા આવે છે આવે છે.
હા બોલો તમે કેમ છો અત્યારે તમે જોયું કે આ બધું ગંદગીનું બધું બો ચાલુ થયેલું છે.
હા હા હવે આ મેં હમણાં ન્યૂઝમાં પણ જોયું અમારા અયાં પણ એવું જ્યાં જોય ત્યાં બધે કચરો બધો હોય એના લીધે માખી, મચ્છર ને એવું બધું વધારે ફેલાય છે એટલે એના માટે તો અ આ ન્યૂઝમાં તો જોઉં જ છું કે રોજ દવા નાખે છે ને એવી રીતના તો હું પણ પેલા તો જોઉ કે મારા બિલ્ડિંગ ના નીચે પણ એટલો બધો કચરો હોય છે કે વાત નય પૂછો તો અમે સાફ કરીએ છીએ હવે દર અઠવાડિયે રોજ બોલાવીએ અમે અને આ ક્લિનનેસ વિશે જાગૃતિ લાવીએ છીએ કે લોકો કચરો ગમે ત્યાં નય ફેંકેને થોડું ક્લિનનેસ રાખે કેમકે આજુબાજુમાં ગમે ત્યાં કચરો ફેંકે તો એના લીધે શું થાય કે બધે કચરો હોય તો આ આપરે બેઠા હોય તા આપડા અહીંયા માખી, મચ્છર આવે ને આજુબાજુ કરતા આપણે ઘરમાં પણ એવું કે ગમે ત્યાં કચરો નાખેલો હોય તો એના લીધે આપણને માખી, મચ્છર ને ઉનાળામાં તો એવું છે એટલા મચ્છર હોય છે કે આપણને આ ડેન્ગ્યુ જેવી બધી બીમારી થાય એના માટે આપરે થોડું જાગૃતિ લાવવી પડે કે આવી રીતના ગમે ત્યાં કચરો નય ફેંકવાનો કચરો ડસ્ટબિનમાં પછી સૂકો કચરો અલગ અને ભીનો કચરો અલગ એવી રીતના અલગ અલગ કરવો પડે એટલે નગર પાલિકાને બધાં એ રોજ કચરો લેવા આવે જ છે કચરો પણ એ લોકોને આપણે આપી દઈએ છે તો આ રીતે આપરે કચરો ગમે તાં ફેંકીને નય ને આવી રીતના કચરો સેપરેટ કરીને અલગ અલગ ડસ્ટબિન બનાવીને એમાં ફેંકીએ તો સારું.
અમે બી એવું જ કરીએ છીએ અમે પેલું કાળી જે કોથરી આવે ને ડસ્ટબિન બેગ એમા જ કચરો રાખીએ તો કેવું ડાયરેક ઈઝી પડે આપણને નાખવાનું ગમે ત્યાં પડે ની અત્યારે કેવું છે કે બધા કેવું અડધા લોકો એ યુઝ કરવાનું ગમતું જ નય તો એ લોકો પેલી બેગ યુઝ છે ને ઘણી વાર કેવું લીક થાય ને બધે ગંદગી રેય ને અમે પણ તમે કીધું ને એવું મીટિંગ રાખીએ છીએ અમારી બિલ્ડિંગમાં પણ કે જો કચરો ના લઈ જાય તો એ લોકોને ચેતવવાના ભાઈ કચરા જે સાફ કરતા હોય એ પણ જો ના બરાબર રાખતા હોય તો એને પણ દર વખતે અમે કહીએ છીએ કે થોડું ધ્યાન રાખ કેમ કે અહીંયા છોકરાઓ રમે છે ને છોકરાઓ બીમારની બીમાર પડી જાય અને સાફ સફાઈ થોડી રાખે કેમ કે પૈસા તને આપીએ છીએ તો સાફ સફાઈ રાખવું તારું કામ છે તે એ રાખવો જોઈએ સમયે બિલ્ડિંગવાલા સભ્યો પણ રિવ્યૂ કરતા રહીએ છીએ કે કોઈ વાર અમારે જરૂર પડે તો અમે બધા ભેગા થઈને બી ઘાસનેવું અહીંયા આજુબાજુ ઊગે છે તો એ બી એક સાફ સફાઈ રાખવાનો અમારું રાખ કે જે કે કાપી કાઢીએ તો આવતા ત્રણ ચાર મહિના સુધી એ પાછો ધીરે ધીરે ઉગે તો વાંધો ની આવે એવી રીતે જ અહીંયા વહેતાં ટ્રાન્સફોર્મર બી જે બોક્સ મૂકેલો એમાં બી વરસાદના લીધે ઝાડવા ઊગી જાય તો હવે લાઈટ જવાના ચાન્સીસ વધી જાય કે કોઈને પ્રોબ્લેમ થઈ શકે તો એટલે એમાં બી એવું અમે કરી દઈએ છીએ કે એ પ્રોબ્લેમ ના રહેને થોડું સાફ બી લાગે ને કોઈ આવેલું હોય તો બી સારું લાગે એને કે આ સોસાયટી સારી મેન્ટેન રાખે છે આ લોકોની એ રીતે
હા. એ તો છે જ. પણ અમે તમે મોટી મોટી જગ્યાએ જાઓ મોટા મોટા સિટીમાં જાઓ તો ઞમે ત્યાં કોઈ જગ્યાએ તો એવી રીતના થૂકી ગયેલા હોય ગમે ત્યાં રેલવે સ્ટેશન પર બી જાઓ તો ગમે ત્યાં કચરો ફેકેલો હોય કે ગમે ત્યાં થૂ ગ હોય ત્યા આપણે કોઈ નજીક ના સ્થળે બી રમવા જઈએ કે અથવા ફરવા જઈએ તો ગમે ત્યાં કચરો નાખેલો હોય ડસ્ટબિન ન દેખાય યએટલે ગમે ત્યાં કચરો નાખે તો એના માટે પણ અમારા અહિયાં તો એક ગ્રુપ જેવું બનેલું છે લોકો હોય. વેને રાખે, રોજ સડે આવી રીતના કચરો બધો ગમેતા હોય તો એના માટે કચરો સેપરેટ કરીને બધું કચરો ડસ્ટબિનમાં રાખે ને પછી એ બધો કચરો પણ હવે નગરપાલિકા વાળા લઈ જાય ને પછી ડમ્પિંગ કરે. એટલે આવી રીતના ગમે ત્યાં કચરો ફેંકે એના કરતા આવી રીતના આપણે બીજાને પણ આપણે આવી રીતના ચેતાવવું જોઈએ ને બને ત્યાં સુધી પ્લાસ્ટિકની આ થેલી વાપરવાનું બી ઓછું કરો કાપડની બેગ અથવા તો રિયુઝેબલ બેગ હોય એ બધા ગમે ત્યાં જાઓ અમે તમે સામાન ખરીદવા જાઓ ત્યાં બી તમે આ રિયુઝેબલ બેગ લઈ જાઓ તો સારું એમ,. કેમ કે પ્લાસ્ટિક થી થયેલી શું આપડે ગમે ત્યાં ફેંક અથવા તો આ કચરા ન જોય તો પ્લાસ્ટિક થી થયેલી ગાય કૂતરા કે કોઈ બી ખાય તો એના લીધે લોકો માંદા પડી જાય અથવા તે લોકો મરી જાય છે એટલે બને ત્યાં સુધી આ પ્લાસ્ટિકની થેલી પણ નહી યુઝ કરો તો સારું જ ગમે ત્યાં શાકભાજી લેવા જઓ અથવા તો આવી રીતના ડીમાર્ટમાં કે કઈ જાઓ તો તમે કાપડની થેલી લઈને જાઓ. તો, સારું.
હા, એ સાચી વાત છે પ્લાસ્ટિક એમ પણ બધાને નુકસાન કરે જ છે એટલે જ ગવર્મેન્ટ બી હવે જાગૃત કરે છે કે તમે પ્લાસ્ટિક વાપરો પણને એમાં બી કંઈ માઈક્રોન કે એવું કંઈ આવે છે તો એ એ સુધીનું જ વાપરોનું એ થયેલી જ વાપરોવાની તો કેવું. કે જ્યારે બી એ ડસ્ટબિનમાં જાય કે કસે જાય તો નુકસાન ના કરે ને રીસાયકલ પણ થાય ઘણા લોકો કેવય રિસાયકલ પલાનું બી બનાવે છે કે રીસાયકલ થયેલી હોય તો એ રિસાયકલ થાય એમ પ્લાસ્ટિક તો કેવો ડાયરેક્ટ ડમ્પમાં જાય તો કંઈ કામનું પણ નથી. પછી આ તમે ક્લનિનેસની જે વાત કરતા હતા તો એ રીતે ગવર્મેન્ટ પણ જે મોદી સાહેબનું છે સ્લોગન કે સ્વચ્છ ભારત અભિયાન તો એમાં પણ ઘણા અવેરનેસ લાવે છે કે તમે સ્વચ્છતા રાખો બધે ન ઘણા કડક નિયમો પણ રાખ્યા છે જેવું કે તમે રેલવે સ્ટેશન ઘણા સુરત છે મોટા મોટા રેલવે સ્ટેશન છે ત્યાં તો ચોખ્ખા બોર્ડ મારેલા છે કે તમે જો થૂકો કે ગંદગી કરશો અહીંયા સ્ટેશન પર તો તમને તરત પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે એટલે એ રીતે બી ગવર્મેન્ટ બી બહુ સાથ આપે છે બધાનો હવે, પણ આ બધું તો બરાબર છે પણ તમે તમારી ઘરે કઈ રીતે ક્લનનેસનું ધ્યાન રાખો છો એ જણાવો છો.
હું તો મારી ઘરે આજુબાજુની જે બધી જગ્યા હોય છે તે બરાબર ગમે ત્યાં કચરો, કચરોને બધાને અલગ અલગ કરું છું. ઓર્ગેનિક, બિન ઓર્ગેનિક એ રીતે કે હવે આ બધા શાકભાજી ફ્રૂટ્સ નો છે તો એનો એક બોક્સની અંદર એ બધું કોમ્પોઝિટ તરીકે બનાવને પછી એ જળવા મને એમ નાખવા તૈયાર કોમ્પોઝિટ ને જળવામાં નાખવા જેના એને ફ્રૂટ અથવા તો આ રીતના ફ્લાવર ને એવું બધું ઉકે છે એટલે ઘરનો કચરો જે છે. એની કામ નો હોય તે બધો કચરોને કોમ્પોઝિશન બનાવું છું અને બીજો બધો કચરો છે તે બનેને સેપરેટ કરીને ડસ્ટબિનની અંદર નાખું છું અને છોકરાઓને બી મેં એજ શીખવું છું કે કચરો ગમે ત્યાં નહી ફેંકો પણ ડસ્ટબિનની અંદર ફેંકો જે થી આ શું માંદગી ઓછી આવે એમ કેમકે, કચરો જો ઘરમાં હોય તો બધા જ માંદા પડે છોકરાઓને આપડે એટલે કચરો ડસ્ટબિનમાં ફેંકવાની કાલે પણ મે આજુબાજુ બધાને પણ એવું જ કેવું છું કે તમે આવી રીતના ઘરમાં બી વેજીિટેબલ્સ ને એવું બધું હોય તો એનું કોમ્પોઝિશન ઘરે જ બનાવીશ ને આવી રીતના તમે છોડમાં બી નાખી શકો છો. અમારી સામે બધા છે તો એ લોકો એવું જ કરે છે કે ખાતાર તરીકે એનુ કોમ્પોઝિટ ન ઉપયોગ કરે છે જેમણાં મોદી સરકાર તો એટલું બધું લાવ્યા છે કે આ કોમ્પોઝિટ ખાતર બનાવે તો તેનો વેચાણમાં બી બહુ વધારે ઉપયોગ થાય છે ને લોકો હવે તો ઘરે ઘરે જ મોસ્ટલી બધા કોમ્પોઝિટ ખાતર બનાવીને છોડ આવો અને એવું બધું રો એટલે હું તો આ રીતે બધાને પણ કહું છું. હું પણ આજ રીતે ફોલોપ કરું છું તો તમે પણ મારી આશા કે તમે પણ આવી રીતના કોમ્પોઝિટ ખાતર ઘરે જ બનાવો તો તમને પણ આ બીજું છોડવા બી સારા રહે રૂટ પણ થાય અને આ બધું ગમે તથી આપણે બહારથી બધું લાવીને અંદર છોડવા પણ નહી નાખવું પડે, એટલે આ રીતે કોમ્પોઝિટ મેં કીધું તે રીતેા ખાતર બનાવો તો સારું.
હા, એ સાચી વાત મારા ઘરે પણ પ્લાન્ટનો શોખ છે તો ઘણા લોકોને તો એ રીતે તમે જે આઈડિયા આપ્યો, એ હું ચોક્કસ ટ્રાય કરીશ. હું પણ આપણે જે વાત કરતા હતા ઘરે સ્વચ્છ રાખવાનું હું પણ ધ્યાન રાખું. હું છે બધું, સાફ સફાઈ રાખું છું પછી ફર્નિચરને બી ચોખ્ખા રાખીએ છીએ એ રીતે કેમ કે છોકરાઓ અત્યારે તો કેવું કે બધામાં જ કેમિકલ વધારે હોય છે તો હવે તો કેવું એમાં પણ ઘણા પ્રોડક્ટ્સ આવતા છે કે જેમાં કેમિકલ ફ્રી પ્રોડક્ટ્સ જે આવે જે પણ ક્લીન રાખે થોડા મોંઘા આવે છે પણ ઘણા મેં અત્યારે શાક ટેન્ક જોતો હતો એમાં કોોપારો કરીને કંપનીનું બી હતું એ લોકો કહેહું કે તમે એનું રિ કે. પેલું સ્પ્રેવાળું યુઝ કરો તો કોઈ વાંધો નહીં એમાં ઝીરો કેમિકલ હોય છે એટલે એ પણ એક સારો ઉપાય છે ઘરના ક્લિનિનેસમાં કે કોઈ નુકસાન પણ ના થાય આપણા ઘરે કોઈને ને એ રીતે તમે તમારો ક્લિનિનેસનો ક્લિનનેસ પણ થય જાય એટલે એ રીતે ધ્યાન રાખું છું. પછી બધું જે ચાદરને એવું પણ વોશ કરવું પડે તે પણ વીકલી વોશ કરી દઉં છું કેમકે એમાં પણ ધૂળ આપણને દેખાય નહીં પણ થોડી થોડી ઉડેલી જ હોય છે એટલે એ પણ થોડું ધ્યાન રાખીએ કપડા તો આપણા ડેલી વોશ થતા જ હોય પણ આ તો બીજું બધું કવું થોડું સાફ સફાઈ રાખીએ તો સારું પડે વાસણ બી ધોવા છે એવી રતે ફર્નિચર અમે ડેલી સાફ કરતા રહીએ, તો થોડુંક સારું પડે.
દરરોજ અઠવાડિયામાં એક દિવસ બધી ઘરની સફાઈ કરી દેવું. ફર્નિચર થી માંડીને, બધું કાચ થી માંડીને બધું જ, પંખા થી માંડીને બધું જ એટલે છોકરાઓ જ રમતા હોય. વધારે રોજ જ સાફ કરીએ પણ આ રીતે બીજું બધું બી સાફ કરી દે કેમ કે રોજ રોજ તો બધું જ નહી સાફ થાય એટલે થોડું થોડું આવી રીતના કરીએ અમે લોકો કેમકે મેન છોકરાઓ ન હેલ્થ પર પણ આપણે ધ્યાન આપવું પડે કે લોકો ગમે ત્યાં પછી હાથ રાખીને એ મોમાં નાખે એટલે એના લીધે બી વાંધા પડે એટલે આ રીતે થોડી સફાઈ રાખીએ તો વાંધો નહી આવેને પોતું બી આવી રીતના અમે લોકો આવી રીતે મીઠું નાખીને એનાીતના ડેટલ નાખીને પોતું મારી દેએ એટલે નીચે બી બધી કાર્સ ને બધું બી અરે, આ રીતે અમે તો ઘરે જ આવી રીતના સફાઈ કર્યા કરે છેીએ. તમે પણ આવી રીતના કરશો, તો મને તમારા પાસેથી આવી બધી માહિતી મળીને તમને મને બહુ ઘણો આનંદ થયો ઓકે ચાલો તો
હા, ચાલો આવજો.